જય શ્રી ક્રિષ્ના.
જય શ્રી કૃષ્ણ. હમ, શું કરો છો? બસ હું પણ મજામાં છું. કઈ નય બસ આ જુઓ ને આજકાલ તો હા એ જોવ ને આજકાલ તો બધું એટલું મોંઘું થઈ ગયું છે કે, કઈ વાત જ નહી પૂછો. પૈસા બચાવવું પણ આમ લાગે છે કેવી રીતે બચાવવું પર એ બચાવવું પણ તો જરૂરી બની ગયું છે. મોંઘવારી એટલી વધી ગઈ છે ને.
એ તો તમે એકદમ સાચી વાત કીધી હવે તો કે એટલી મોંઘવારી વધી ગઈ છે. તોય આપણને બચત કરવી તો બહુ જ જરૂરી છે તો આપ આપણને આ રોજ થોડું-થોડું કરીને બચત ની ટેવ મુકવી જોઈએ, આપણને પોતાના રોજિંદા જીવનમાં.
હા. જોવ ને પહેલા તો અ એવું હતું કે જેટલામાં આખો અઠવાડિયો નીકળી જતો હતો, ને હવે તો એ ફક્ત બે દિવસના જ ખ સામા મતલબ બે દિવસમાં જ ખિસ્સો ખાલી થઈ જાય.
એજ ને એટલો મોંઘવારી થઇ ગઈ કે, બે દિવસ માં ખિસ્સો ખાલી થઇ જાય પછી શું કરવાનું? ને આપણને પોતે આવી ટેવ તો ર મૂકવા જ પડે કે, ભાઈ આપને પોતે તે થોડું-થોડું કરીને પૈસા બચાવવા પડે.
હા, તો હવે તો છે ને મેં થોડું આમ પ્લાનિંગ કરીને જ ખર્ચો કરું છું. પેલા જેવું મન મન આવ્યું એટલે ખરીદી લીધું એવું નથી કરતી હવે.
હા, એ તો બરાબર છે. ફાલતુ ખર્ચ ટાળવા એ સારી વાત છે. તમે ફાલતુ ખર્ચ ન કરો, તો એ આપણા માટે સારો છે કે ભાઈ આપણા પૈસા પણ બચી જાય અને ફાલતુ જગ્યા પર પૈસા ખર્ચ પણ ન થાય.
હા, એટલે તો હવે છે ને હું બજારમાં જાઉં ને ત્યારે યાદી બનાવીને જ જાઉ નહી, તો કંઈક કામનું ન હોય તો પણ એ સામાન લઈને આવી જાવ એટલે યાદી બનાવીને જાવ એટલે જે વસ્તુ હોય, એ જ લઈ આવ. તાકી જો ફાયદો પણ થાય અને ઓફર જોઈને પણ સમજ સમજદારી થી ખરીદી લઉં છું. ક્યારે ઓફર હોય તો પણ વસ્તુની જરૂર ન હોય, તો પણ આપણે ખરીદી લઈએ છે એટલે હું યાદી બનાવીને જ જાઉં ઓફર હોય, તો પણ હું મારું મન સમજાવી લેઉ છું.
હા, એ તો સાચી વાત છે. આપડે ઓફરમાં એટલા બેેહકી જઈએ કે આપણને ઓફર જોઈને આમ થાય કે, આ વસ્તુ તો આપણને લેવું જ જોઈએ. મારી જોડે પણ આવું કેટલી વાર થયું છે કે ઓફર જોઈને હું મને આ વસ્તુ ગમતી પણ ન હોય. થી પણ હું ઓફર જોઈને અ લાલચમાં આવી ગયા ને હુવા વસ તે વસ્તુ લઈ લીધી તો એ એ એ આમ છે. કે આપણને ઓફર જોઈને. ક્યારે પણ કોઈ વસ્તુ લેવી ના જોઈએ. આપણને વસ્તુ ત્યારે જ. જો ખરીદવી જોઈએ જયારે આપણને એની જરૂરત હોય.
સાચું કહયું હવે જોવ ને, ઘરના જે બાળકો છે ને, એમને આની ખબર નથી, પડતી હવે તો ઓનલાઈન સેલ જોઈ ને બધું કાર્ડમાં નાખી દે, પછી હું કવ પેલા મતલબ આમ વિચાર નહી કરે કે ખરેખર આની જરૂરત છે કે નથી. બસ સેલ આવ્યું અને ફટાફટ એ બધી વસ્તુ એ લોકો ખરીદી લે, મતલબ એવું છે કે આજકાલ ના બાળકોને પણ સમજાવવું પડે, કે આ મતલબ પૈસા બચાવો આમ. અને ક્યારે તો એ લોકો શું કરે. પંખા પણ ચાલુ જ રાખીને જતા. ઘરની લાાઈટો ચાલુ રાખીને જતા રે, તો હવે એ બધું પણ એ લોકોને સમજાવવું પડે છે પછી વીજળી ન બિલ પણ કેટલું વધી જાય છે, અમ હવે દિવસમાં તો લાઈટ ની શું જરૂરત છે સુરજના પ્રકાશથી પણ બધું થઈ જાય છે ને. પણ છ. લાઈટ ચાલુ રાખશે એક. કરશે.
હા આપણને ફાલતુ લાઈટ. બિલ ના આવે એના માટે આપણને લાઈટ બંધ રાખવા જોઈએ, ક્યારે પણ ફાલતુ. કઈ પણ વસ્તુ ફાલતું ન જવું જોઈએ એનાથી. બિલ બહુ આવી જાય પછી આપણ આ ગેસ નો બિલ ગેસ પણ ફાલતુ. આપને ચાલુ રાખીએ તો એમાં બી. કેટલું બિલ આવી જાય, તો આપણને ગેસ. નો પણ ઓછો ઇમાલ કરવો જોઈએ અને પછી લાઈફ નો પણ હોઈ શકે ત્યાં સુધી.
ઓછો હા અને હું તો શું કહું અને લાઈટ જોડે જોડે. છે ને આપણે પાણીનો પણ બચત કરવો જોઈએ. હા પૈસા બચાવવા સાથે હા સાથે આવા બધા સંસાધનો પણ બચ. બચાવવા જોઈએ ને જેમ વીજળી છે, પાણી છે, ગેસ છે, તમે કીધું તેવી રીતે આ બધાને. પણ બચાવવું જરૂરી છે ને.
આપણને બચાવવા જ પડે પછી આ ગેસ ફતુ આપને વાપરીએ તો ગેસ ન બિલ. પણ બો આવી જાય, અને એના લીધે પણ બચત ન થાય અને ગેસ પણ આપણને ફત ફતુ ન વાપરવું જોઈએ જેટલો જરૂર હોય.
હા અને. ખાવા પીવામાં પણ બચત થાય એવું એવું જોવું જોઈએ, બહારનું ખાવું ઓછું કરવું પછી, આમ તો જોજો ઘણો ફરક પડશે આમ.
હા એ તો સાચું કીધું બહાર નું ખાવાનું. આપણે ઓછું કરી દઈએ તો એમાં પણ. આપને બહુ ફાયદો થાય એમાં પણ બહુ બચત થઈ જાય, પછી આપણને આપણના બચેલા પૈસા હોય ને, એમાં પણ આપણને એનો. કઈક રોકાણ કરવું જોઈએ જેને. કોઈ એવી જગ્યા ઉપ ઉપર એ. પૈસા ઇન્વેસ્ટ કરવા જોઈએ જેનાથી આપણને સારું રિટર્ન મળે.
હા જેમ કે એસઆઈપી છે કે કઈ મ્યુચ્યુઅલ ફંડ છે કે એવામાં આપણા પૈસા ઇન્વેસ્ટ કરવા જોઈએ એ
હા એજ ને એ આપને સાઈડમાં મૂકી દઈએ ને તો એ આપને મુસીબતમાં કે ઇમરજન્સીમાં બઉુ કમે લે. કામ લાગે તો આવા આપણને પૈસા બ બચાયેલા પૈસા તો આપણને આપણના મુશ્કેલી મુશ્કેલ સમય માટે બહુ મદદરૂપ થાય છે.
હા એજ તો અને હું તમને કેવું કીધું કે ખાવા પીવામાં પણ બચત કરવી જોઈએ તો હવે તમે જો હવે આપણે બારે જઈએ તો એક વખતનુંું જમવામાં પણ જો ને કેટલા હજાર પંદરસો ન તો બિલ આમમાં થઈ જ જાય છે. એના કરતા આપડે ઘરે બનાવીને ખાવું. એ હેલ્ધી પણ રહે અને બાળકોને ટેવ પણ પડે કે બહાર ન નહી ખાવાનું અને હું તો શું કરું છું કે ટિફિન બનાવીને જ આપું છું એ લોકોને બહારનો ચા નાસ્તો ન ન પણ તો કેટલો ખર્ચો થાય છે. નાની નાની બ બચત કરીશું. તો જ મોટી થશે ને. મારી મમ્મી આમ કેહેતા હતા કે બુંદ બુંદ. થી મતલબ સાગર ભરાય આપણે કોશિશ તો કરી જ શકીએ ખર્ચવાની જગ્યા તો ખર્ચી જ છે પૈસા પણ નાની નાની આવી જે જ્યાં છે જ્યાં આપણે બચત કરી શકીએ તો ત્યાં હું કરી જ લઉં છું.
હા એ તો છે જ આપણને જ્યાં. હા આપણાથી કે ભાઈ આ બચત કરવી જોઈએ ત્યાં તો આપણને કરી લેવી જોઈએ. તમે બહુ સારો કરો કે ભ તમે. તમારા બાળકોને પણ શ. વાડો છે તો એ બહુ સારી આદત છે. કે નાનપણથી જ એમને પર. આ આદત આવી જશે કે ભાઈ આપણને બચત બચત. કરવી જોઈએ તો એ મોટા થશે તો એમને કોઈ પણ દિકકત ના આવે.
માટે પણ બચત હોવી જરૂરી છે ને અચાનક ખર્ચ આવે તો મુશ્કેલી ના પડે અને આ બધું છે ને કોરોના પછી. થી જ આ બધું બધાને સમજાયું છે કે બચત કેટલી જરૂરી છે પેલા લોકો કેહેતા હતા કે જિંદગી માણો પણ હવે સમજાય કે ભવિષ્ય માટે વિચારવું પણ જરૂરી છે.
એ તો સાચું કીધું આપણને આપણના ભવિષ્ય માટે વિચારવાનું બ. જરૂરી છે. તો એ આપણને કોરોના પછી બહ શીખવા મળ્યું પછી આપણનેને આપણા બાળકોને આમ. પણ શીખાવીશ. શીખાડી શકીકે છેએ કે ગુલ્લક આપી દે અને એ ગુલ્લકમાં થોડા થોડા કરીને પૈસા ભેગા કરી લે તો એમને મજા પણ આવે કે મારી
હા હા એજ તો ને હવે તો જોવું ને મતલબ આજકાલનું તો છે એવું જ ચાલતું કે લોકો નવા નવા કપડોમાં પણ કેટલા પૈસા બરબાદ કરી લે છે છે ને. પેલા દરેક ફંક્શનમાં આમ નવા નવા કપડા જોયા. એવું પેલા મને પણ હતું કે ચાલો ઠીક હવે મારી ટીમ પણ મેં થોડી બદલાઈ દીધી છે અ મેં થોડું કામ જ્યાં કામ ચાલતું હોય ત્યાં મે કરાવી દેઉ છું આમ અને જ્યાં જાણે કે પાર્લરમાં નથી જવું છે આમ જતું રહેશે આજે તો આવી આવી નાની નાની વસ્તુઓનું મેં પણ ખર્ચ થોડો ઓછો કરી દીધો છે ને હવે તો ઘણા કામ છે ને મેં જોયું છે કે ઘર બેસીને પણ થાય મતલબ જોઈને કરી લે જેમ કે યુટ્યુબ જોઈને નવી નવી વસ્તુઓ શીખી લઉં છું આજ. કાલ તો તમે જો છો ને ઘર થી પણ ઘણું બધું શીખી શકાય છે.
હા એ તો છે જ હવે તો કેટલી બધી સુવિધા એ આપણે ઘર બેઠા બેઠા કેટલા એલું બધું શીખી શકીએ છીએ અને આપણે પોતે આપણા ઓ પૈસા થોડા ઘણા આપણને ઘર બેઠા ટા બેા પૈસા પણ કમાવી સક શકે છે અને એનાથી આપણને થોડું ઘણું સેવ પણ કરે છે તો આપ ણને આપણના હસબન્ડ પાસે ક્યારે બ વધારે પડતા પૈસા માંગવાની ટેન્શન ન રહેે અને આપણને પણ સારું ર ક્યારે ક્યાંય પણ ખર્ચવામાં.
હમ હા સાચી વાત.
ને એ પણ છે કે ભાઈ આપણને તો એ ફાલતુ તો ખર્ચ હવે ઓછા કરી દીધા છે તો એ બહ સારી આદત.
હા એ જ નાના બાળકોને પણ પૈસાની કિંમત સમજાવવી જોઈએ નહી, નહી તો એમને લાગે કે પૈસા સહેલાઈથી આવે છે. એટલે હું એમને થોડું આમ કરું કરું છું પૈસા ની આમ.
હા એજ ને બાળકોને નાની ઉંમર થી તમે શીખડ છો તો તમને કઈ કોઈ પણ દ નહી આવશે, પછી એ મોટા થશે તો પોતે જ શીખી અ પોતે જ બહુશ ચાર બની જશે તો એમાં બહ સારું બ સારી આદત હું પણ આમ જ કરવાની છું હવે બાળકો ને. હવેથી જો આવી નાની નાની મોટી આદતો શીખ. વાળશ.
એક ટાઈમ હું જો ચાલતું હોય ને આપડા દીકરાઓ દીકરીઓ માંગે તો હવે જો ચાલતું હોય તો એ ચલાવી લેવાનું આમ એ લોકોને આદત પાડવી એ વાત એ લોકોને શીખવી જરૂરી છે તો જ એ લોકો મર્યાદામાં અ રહીને અ શીખ મતલબ શીખશે એ લોકો પણ છે ને. અને . તો તમને એજ કવું છુ કે થોડું સોનું થોડું એસઆઈપી માં નાખી લેવાનું આમ પૈસા થોડા સોનામાં. થોડા એસઆઈપી અ માં હું પણ આમ જ કરું છું. એજે ને પછી આપણને લાંબા ગાળા માટે ફાયદો અ ફાયદો પણ આપે. છે. અને અ હું તો છે ને એ પણ સાંભળ્યું છે કે એસઆઈપી સારી હોય છે થોડા થોડા પૈસા મૂકો તો પણ આગળ કામ આયવાય એમાં આવું જરૂર નથી કે આટલા જ સમયમાં તમે બે હજાર રૂપિયા થી પણ અ
હા એ તો છે હું તો ચાલુ કરવી પણ એસઆઈપી મારી. કેમકે એ મારે બ હેલ્પફુલ છે મારે એક વર્ષ થઈ ગો ધીરે ધીરે હું પાંચ દસ વર્ષ માટે મૂકીશ તો થોડો ઘણો ફાયદો પણ થશે.
હા એટલે હું તો શું કેવું છું કે જેટલું છે એમાં જ આપણે ખુશ રહેવાનું ખોટું દેખાવ દેખાડવાના ચક્કરમાં ખર્ચો નહીં કરવો.
હા એ તો છે જ આપણને ફાલતુ દેખ ખાવાના ચક્કર માં આપણને આપણની પાસે હોય એટલા જ ખર્ચ કરવા જોઈએ અને આપણને બચાવવાની ટેવ તો રાખવી જ જોઈએ એ તો બહુ સૌ સૌથી મોટી આદત છે. આપણને એવી આદત તો મૂકવી જ જોઈએ.
હ એજ તો દેખાડા માટે ખર્ચા કરવાથી શાંતિ નથી મળતી સાચું ને હવે હમ્મ હવે જો કે આપણે સાદું જીવન જીવશું ને તો જ એ સારું લાગશે અને બચાવેલા પૈસાથી પછી પરિવાર સાથે સારા સમય પસાર કરી શકાય ને. હવે ખાલી ફોગડ પૈસા બરબાદ કરવા શું થવાનું છે કશે ફરવા જાઓ બાળકોના ભવિષ્ય માટે રાખવું એ એ જ બચત કામ આવશે આપણા માટે.
એ તો એકદમ સાચું કીધું અ આપણા ભવિષ્ય માટે એજ કામ આવશે બાળક લોકોના ભવિષ્ય માટે પણ એજ કામ આવશે. કઈ નહી આવે આપણે તો આવી આદત મૂકવાના છીએ. તમે પણ તમારી તો આવી આદત છે જ. હું પણ હવે મારા બાળકોને શીખવાડીશ. ચાલો પછી ધ્યાન રાખજો હા.
તમે પણ રાધે રાધે.
રાધે રાધે.